હલો
ચાલો આજે થોડું અલગ વિચારીએ અને જો તમને માત્ર ચોવીસ કલાક માટે દુનિયાની કોઈ એક સમસ્યા ઉકેલવાની શક્તિ મળે તો તમે કઈ સમસ્યા પસંદ કરશો. એ મને કઈ શકશો.
હા જો મને કદાચ ચોવીસ કલાક માટે દુનિયાની કોઈ એક સમસ્યા ઉકેલવાની શક્તિ મળે તો હું કદાચ ગરીબીને પસંદ કરું કારણ કે ગરીબી એ આપણા દેશમાં આપણે જોઈ રહ્યા છીએ કે ખૂબ જ વધારે છે. તેથી એનું નિરાકરણ લાવવું એ ખૂબ જ જરૂરી છે. તેથી હું કદાચ ગરીબીની સમસ્યા જ દૂર કરવા પસંદ કરું.
રાસપ્રદ ખુબ જ સરસ તમને કેમ લાગે છે કે
આ સથી જ ક
હા અ. કારણ કે ઘણા લોકો પાસે મૂળભૂત સુવિધા જ નથી હોતી. ઘણા બધા લોકો હોય છે. એ બિચારા ગરીબી રેખાની નીચે જીવતા હોય છે તેથી આપણે જોવા જઈએ તો ગરીબી એ ખુબ જ વધારે છે. તેથી એનું નિરાકરણ લાવવું એ મારા માટે ખૂબ જ સારું રહેશે. ઓકે
તમને શું લાગે છે ગરીબીનું કારણ માત્ર પૈસા જ છે. કે બીજું કઈ પણ હોય શકે.
ના એવું નથી કે ગરીબીનું કારણ માત્ર પૈસા જ હોય. પરંતુ બીજું કઈ પણ હોઈ શકે છે. ગરીબી એ માત્ર પૈસાથી જ નથી હોતી. એના બીજા પણ કારણો હોઈ શકે છે જેમ કે શિક્ષણ, તક અને પરિસ્થિતિ એવા બીજા પણ ઘણા બધા કારણો હોઈ શકે છે. અમુક લોકો શિક્ષિત એટલે કે શિક્ષણના લીધે પણ ગરીબ હોઈ શકે છે. જેમના પાસે શિક્ષણનો અભાવ હોય. તો એ શિક્ષિત રીતે ગરીબ કહી શકાય અમુક લોકોને તક ન મળતી હોય તો એ બિચારા એ પણ ગરીબ કહી શકાય અને અમુક લોકો પોતાને પર સ્થિના લીધે ગરીબ કહી શકાય તો એવા ઘણા બધા કારણો હોઈ શકે માત્ર એવું જ નથી. કે આપણે કહી શકીએ કે લોકો પૈસાથી જ ગરીબ છે પરંતુ. બીજા પણ કારણો હોઈ શકે છે.
સરસ ખુબ સરસ હવે જો દુનિયામાં દરેકને સમાન તક મળે તો શું બદલાય એનું તને કઈ આઈડિયા ખરું.
હા જો દુનિયામાં દરેકને સમાન તક મળે તો લોકો વધારે આગળ વધી શકે. કારણ કે આજ કલ આપણે જોઈ રહ્યા છીએ. કે બધાને સમાન તક નથી મળતી તેથી અમુક લોકો. આગળ જાય છે એટલે કે આગળ નીકળી જાય છે, તો અમુક લોકો એ પાછળ રહી જાય છે. તેથી જો એવું કાંઈ હોય કે જો દુનિયામાં દરેકને સમાન તક મળે તો લોકો વધારે આગળ આવી શકે તેવું આપણે કહી શકીએ.
સરસ ખુબ સરસ
તમને લાગે છે, કે સફળતા માટે તક વધારે
એ બંને માંથી તમે શું પસંદ કરશો? હા.
અને મહેનત પણ મહત્વની છે, જો ખાલી મહેનત હશે પરં તુ તક જ નહી મલે તો એ મહેનત પણ શું કામ ની એવી જ રીતે જો તક મળશે અને મહેનત નહીં વે તો એ તકને પણ કંઈ મતલબ નથી. તેથી જો મહેનત હશે અને તક મળશે તો એ પણ કામની છે, અને જો તક મળશે અને સાથે સાથે મહેનત પણ કરશું તો બંને મહત્ત્વનું છે, તેથી સફળ તા માટે આપણે એ કહી શકીએ કે તક અને મેહતન મહેનત એ બંને ફાયદાકારક છે.
સરસ અને જો તમારે એક જ પસંદ કરવું પડે તો આ બંને માંથી તમે શું પસંદ કરો?
હા. જો કદાચ આ બંને માંથી એક જ પસંદ કરવું પડે તો હું કદાત તક ને પંસદ કરું કારણ કે જો લોકોને તક જ નહીં મલે તો એમને મહેનતનું પણ કંઈ મહ તવ નથી એટલા માટે કદાચ હું તકને મહત્વ આપું
સારું હવે ચાલો એક કલ્પના કરો કે તમારી શક્તિથી દુનિયામાં દરેક વ ક્તિને સારી શિક્ષણ મળે પછી શું બદલાય?
તમને કઈ હા જો એવી કલ્પના કરીએ કે મારી શક્તિથી દુનિયામાં દરેક વ્યક્તિને સારી શિક્ષણ મળી પછી લોકો વધુ સમજદાર બને એવું આપણે કહી શકીએ તમને લાગે છે, લોકો આજે પણ શીખવાનું બંધ કરી દે છે, હા કે ના? હા એમું આપણે કહી શકીએ કે લોકો આજે પણ શીખ વાનું બંધ કરી રહ્યા છે.
એવું કેમ?
કારણ કે તેઓ પોતાના વર્કમાં એટલે કે કામમાંથી જ વ્યસ ત હોય છે. એટલે એમની પાસે કાંઈ નવું શીખવાનું અને બીજી એક્ટિવિટી કરવાનો સમય જ નથી હોતો.
સરસ જો તમારે એક એવી વસ્તુ બધાને શીખવવી હોય.
તો એ વસ્તુ તમને શું શીખવશો? હા જો મને કદાચ એક નવી વસ્તુ શીખ બોની હોય બધાને તો વિચારવાની રીત શીખવીશ.
રશપ્રદ. ખુબ સરસ જવાબ તમને લાગે છે લોકો ઝડપથી નિર્ણય લે છે કે એવું નથી. .
હા ઘણી વાર એવું કહી શકાય કે લોકો દરેક વસ્તુ માટે ઝડપ થી નિર્ણય લઇયે છે.
જો બધા લોકો એક દિવસ માટે એકબીજાની જગ્યા પર જીવે તો શું થાય.
હા જો બધા લોકો એક દિવસ એકબીજાની જગ્યા પર જીવે. તો લોકોને વધુ સમજણ આવશે અને વધુ સમજાશે. કેમ કે જો લોકો એકબીજાની જગ્યા ઉપર જીવશે. તો દરેકને પોતપોતાની જગ્યાનું અને સામેવાળાની જગ્યાનું મહત્ત્વ સમજાશે. કેમ કે આપણે પો પોતાનું જો ઉદાહરણ લઈએ તો આપણે પોતાને મહાન સમજ જતા હોઈએ તો આપણે સામે વાળાની જગ્યા લઈએ તો એ આપ આપણાથી પણ મહાન હોઈ શકે છે તેવીજ રીતે આપણે જો પોતાને કામ લાયક ન હોઈએ એવું સમજતા હોઈએ અને જો સામેવાળાની જગ્યા લઈએ. તો એ આપણાથી પણ બિચારો નબળો હોય તો એનો પણ આપણે ખબર પડી. કે ના આપણનેજ ખાલી એવું નથી સામે વાળા પણ એવું છે. તો એવું આપણે કહી શકીએ કે જો એકબીજાની જગ્યા ઉપર જીવીએ તો આપણે વધુ સમજી શકીએ અને લોકોમાં વધારે સમજણ આવશે.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
શું તમને લાગે ટેકનોલોજી માણસને નજીક લાવે છે કે પછી દૂર. હા ટેકનોલોજી છે. એ માણસને નજીક પણ લાવે છે અને દૂર પણ કરે છે. કારણ કે એવું આપણે કહી શકીએ કે જે ટેકનોલોજીનું. યોગ્ય અને જરૂરી ઉપયોગ કરતા હશે. એ ટેકનોલોજીને નજીક લાવે છે પરંતુ. જે માણસો એ ટેકનોલોજીનો દુરુપયોગ અને ગેર ઉપયોગ કરતા હશે. એ એમને દૂર કરે છે. તેથી આપણે કહી શકીએ કે માણસોને બંને લાગે છે. હવે.
જો એક અઠવાડિયા માટે બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ થઈ જાય તો શું થશે.
હા જો એક અઠવાડિયા માટે. બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ થઈ જાય. તો શરૂઆતમાંતો લોકો પરેશાન થઈ જશે. પછી કદાચ લોકો વધુ વાત કરવા લાગે. કેમકે જો સોશિયલ મીડિયા બંધ થઈ જશે તો મોબાઈલ ફોનનો યુઝ પણ ઓછો થઈ જશે તેથી લોકો વધારે વાતચીત કરવાનું પસંદ કરશે.
સરસ. જો દુનિયામાં એકજ નિયમ બનાવવો હોય તો તમે શું બનાવશો. .
હા જો દુનિયામાં એકજ નિયમ બનાવવો હોય તો મેં જે પ્રમાણે કીધું કે બધા માટે સમાન સન્માન અને તક હોવી જોઈએ
જો લોકો ઓછું જજ કરે તો શું બદલાય
જો લોકો ઓછું જજ કરે તો લોકો વધુ ખુલ્લા બને એવું આપણે કહી શકીએ છીએ
જો તમને એક દિવસ માટે દુનિયામાં કોઈ પણ કામ કરવાની છૂટ હોય તો તમે ઈ કામ શું કરશું
હા જો મને એક દિવસ માટેથી દુનિયામાં કોઈ પણ કામ કરવાની છૂટ હોય તો હું કદાચ લોકોની મદદ કરીશ કારણ કે આ એક એવો કામ છે જેનાથી આપણા મનને અને દિલને શાંતિ પણ થાય અને સામેવાળાની મદદ પણ થાય તો એ બિચારો ખુશ પણ થાય તો મને તો એ બહુ જ ગમશે કે જો મને દિવસ માટે દુનિયામાં કોઈ પણ કામ કરવાની છૂટ મળે તો હું લોકોની મદદ કરું
સરસ ખુબ જ સરસ હવે તમારા માટે
એક આખરી પ્રશ્ન કે જો તમને દુનિયાને એક વાક્યમાં સલાહ આપ હોય હા જો મને દુનિયાને એક જ વાક્યમાં સલાહ આપવી હોય તો હું એવું કહીશ કે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો કારણ કે જો લોગ એકબીજાને સમજશે તો એ વધુ સારી રીતે એકબીજાને સમજણને સમજીને એક બીજાની મદદ પણ કરી શકશે તો એવું કહી શકાય કે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો
સરસ ખુબ સરસ તમે જે પ્રશ્નોના જવાબ આપ્યા એમાં મને ખુબ જ મજા આવી અને તમારી સાથે વાત કરવામાં પણ મને ખુબ જ મજા આવી
હા મને પણ તમારાથી વાત કરવામાં ખુબ જ મજા આવી